હેલો, કેમ છો?
મજામાં છે. કેમ, તમે કેમ છો?
પણ મજામાં, મને આ તારી સાથે એક ગેમ રમવાનો હતો.
હા હા, બોલો.
એ જે કે એમમાં હ હતું, એ જે લેટર દઈશ.
હમ, હમ.
લેટર નો સ્પેલિંગ કરવાનું. જે તેનું લાસ્ટ વણ આવશે, તેના બારમાં ઇન્ફોર્મેશન કહેવાનું.
હા હા, ચાલશે.
હા, તો મારો પેલો લેટર છે.
હમ.
આર.
આ રે કે આ તો પઈ રોજ.
તો રોજની સ્પેન કે હ.
રોજ રોજ ને, લાસ્ટ મે એ આયો તો ભલે.
રોજની સ્પેલિંગ.
આરો એસી માં રોજ એ તો પછી, લાસ્ટ ન લાસ્ટ એ આવ્યો ને, એ તો એ પતી સ્પેલિંગ.
બોલો ના.
પતિ, એલિફન્ટ એ, એલ, પી, એચ, એ, એન, ટી. આવે.
ટી, પી, ટી, ટાઈગર.
સ્પેલિંગ જોઓ ને.
ટી, આઈ, જી, આર આયે ના.
હા, આર, આઈ, ડી-રાઈડ.
રાઇડ, ડી, આયો, ડોગ.
ગોડ, જી, ઓ, એ, ટી, ગોડ.
હા, ટી, પી, ટાઈમ. ટી આયો.
હા, ઈ, નું ઈયર ઈ.
યાર, હા યાર, યાર, આર, પેટી. રાઈટ.
શું બોલે છે?
રાઈટ આવ્યો, રાઈટ.
ક્રાઈમ, ટી, આર, ઓ, ટાઈમ, પી, આઈ, એમી.
ટાઈમ થઈ ગના, ટાઈમ.
કમ થય ક તેવ મા આવ્યો
હેલો.
વાય, વાય, એલો, એચ, ડબલ્યુ, ડબલ્યુ, ઓલ. ડબલ્યુ, ઓ, એન, એફ.
એફ ફર ફોરેસ્ટ.
પી આયો. ટ ટની ટ આઈ એન વાય. ટીઈ એન વઇ ટીનું.
એમાં એમો મંકી.
વાયા વાયા એમના ટની.
વાય આ કે હ વાય પેથી અ માાય પેટી યંગ જ આવયું એન જ યંગ. જી આવ્યો.
જી ગ્રેપ્સ.
ગ્રેપ્સ એસપતિ, સિમપલ.
એ આવ.
એ આવ.
હા. વલ એલા.
શું આયા?
એલ એ એલ.
સ
એન ન.
એમ એમ પેટી મની, એમ એમ. એન પેતી એલા આવો.
હા હા.
એલપેટી લેમન.
બેસ્ટ તી આવયો.
ટીપીટી ટોમેટો, ઓ આવ.
ઓ આઉલ એલા આવ.
વયું આવયો કે એ અ. લ લોંગ લ લોંગ જી.
જી ગેમિંગ આ જી આયો હતા મારા પ્મી.
જે હ ગ્રુપ્સ. બે નહીં ગ્રુપ છે ના તો યસયો.
એ કે, સોફ્ટ પી આયો.
અ ટાઈમર, આ
આ રોયલ એલો.
રોયલ એલ એલ લિપસ્ટસ્ટિક.
સ્કે કઈટ ઈ.
એહીં, આવ્યો ઈયર.
ઈયર થઈ ગયો ને?
થઠ ગ યા ઈગ.
હા જી. જી ગુપચુપ પી.
હમ્મ, ચુ પી પેરોઠ
થઇ ગયો.
ખેગો કે પેરેટ પેન
પ એનેક્
નેક્સ્ટ, ટીપે હતી. ટી પેટી? ના ટ્રેન. નહી ટન એન.
યેન
હમ્મ.
નોબીતા તે.
તે આયો અહ તો આવે.
એ આયો એ
એ આયો અમબરેલા નહી અમ્બરેલા ભી ન નથી આયો. અમ્મ. એ પેટી એરોપ્લેન
હો આ મને તમારા સાથે આ ગેમ રમીને ખુબ સારું લાગે.
હા ધન્યવાદ.
ધન્યવાદ.